કઈ નહી, તું શું કરે?
મે પણ કહીની, આજે રહીવારની રજામાં તું શું કર્યું?
કઈ નહી કર્યું, પરવાતતી
હા
અ મેં શું કેવુ, ઓગસ્ટામાં રક્ષાબંધન આવતી છે, તેના માટે વિચારતી છું. તું કઈ આઈડિયા આપની.
અરે હા! અગસ્તમાં રક્ષાબનન આવી રહી છે કે?
હા
કપડાં, રાખી, મીઠાઈ માટે કઈ વિચારશે કે નહીં?
હા હવે કપડાં કઈ જોય માર્કેટ માંથી. મળી જાય તેવા નવા લઈએ. રાખડી તો હવે માર્કેટમાં મળે તેવી. હમણાં નવી નીકળેલી હોય તે, ને મીઠાઈ તો હવે પેંડા જ કરીદો કાજુકતરી તો બહુ મોંઘી.
ના મેટો કાજુકતરી લાવવાની જ નથી, કાજુકતરી કેટલી મોંઘી મળે છે.
હા
હમણા રાખડી ઘરે બનાવાનું ટ્રેન ચાલે છે, એમ કે.
હા મને પણ ખબર પડી. મેં તો હવે ઘરે જાતે જ બનાવુ, મને આવડતી છે.
એવું તને રાખડી બનાવતા પણ આવડે ઘરે?
હા બનાવતા આવડેજ ને, આપડે બંને સાથેજ બનાવશું.
હા મે તારી એ ઘરે આવા હા, પણ તું મને કોલ કરજે.
હા હા આજે કઈ નહી.
તો રાખડી બનાવવા માટે સામાન બી તો લાવવું પડશે ને એના માટે.
હા આપણા વલસાડમાં સરગમ સ્ટોર છે, ત્યાંથી જ વળી.
એવું છે, વલસાડ સરગમ સ્ટોર કેટલી દૂર છે તે?
વલસાડ માર્કેટમાં છે આપણે. ટાવર હે કે, માર્કેટમાં અંદર સીધું જયાસ જ કરવાનુ, અંદર દુકાન છે ઉપર બોડ મારેલું જ છે.
એવુ, અ એમાં બધોજ સામાન વધી જઈ.
હા બધો જ મળી જાય, ઓલ ઇન વન. અ આપડે ક્રાફ્ટ માટે, કપડાંની લેસ. પછી તે ઊનનો કંઈ સામાન, રાખડીનો સામાન. આપડે જે અ હું કેઈ એને આપડે કઈ બી આપણે બનાવવું હોય ક્રાફ્ટ હમણા બધા બનાવી ને વેચે છે નહી, બૂકે ઊનનો બૂકે પછી ક્લીનિંગ ટાઈપ નો બૂકે, બધા બને ને વેચે, બધા બધું જ મળી રહે ત્યાં.
હા, તો તું જાય ત્યારે મને બી કેજે, આપડે સાથે જ જઈશું. ત્યાં બહુ મોંઘું તો નથી મળતું નહીં?
ના ત્યાં બહુ મોંઘું નહિ. મળે આપડે રાખડી નો સામાન આપણે જેટલા સ્ટોન લે એના ગ્રામ પ્રમાણે ભાવ વયધા એટલે આપડે લે તે પ્રમાણે જ ભાવ હોય જે જે વધારે સારું દેખાતું હોય જે વધારે હા ટ્રેન્ડિંગ માં તે મોંઘુ મળે બીજું બધું આપણે આપણે હું કેવાય આપણા ભાવ માં મળી જાય.
એવું છે તું જે દિવસે તે દિવસે
મે શું કેવ
હા બોલ
અમણે કપડા નું આપણે શું હેલો.
હા હલો
હેલો
અવાજ બો કટ થાય તારુ
એવું છે
હા હા હા હવે બરાબર આવતો છે. મે શું કેમ કપડાંનું શું કરીએ કપડાં કેવા લાવવા જોઈએ રક્ષાબંધનમાં કેવા સૂટ થશે
મેં અમારાં ઇન્સ્ટા પર જોયું તો ત્યાં ક્લોઝિંગ વાળા બહુ ટ્રેનમાં નીકળેલા છે કપડાં
કોરોઝેટવાળા
હા હા
સુરક્ષાબંધન માં સારા લાગશે કે
હવે એ તો સારા જ દેખાશે નવાટ્રેનમાં છે એટલે
ટ્રેનમાં છે પણ આપણા આપણા બાજુ મળતા હશે કે નથી મળતા
હવે મેં તો ઇન્સ્ટા પર અને મીશો પર અને ફ્લિપકાર્ટ પણ એ બધું જોયું તો ઓનલાઈન મળતા છે હવે વલસાડમાં તો ખબર નહી.
હ હા ચાલ ને દુકાનમાં જઈને માર્કેટમાં જઈને પૂછી જોઈશું
હા
બીજું મેં
તું શું લેવાનું વિચાયરું
મેં તો જોયે અવે ટ્રેડિશનલ કપડાં જ સારા લાગે ને રક્ષાબંધન પર ગમે તેવા થોડી કપડાં પહેરાય
હા એ બી છે.
હમ્મ કઈ ડ્રેસને કઈ આવા નવા ટ્રેન્ડિંગમાં હોય તેવા પહેરી લેવા
મેં પણ ટ્રેડિશનલ કપડા લેવા માંગુ છું ખબર નહી
હા. કેમ કે રક્ષાબંધન પર ટ્રેડિશનલ જ સારું લાગે આ જીન્સને પેન્ટ ને એ સારું ની લાગે
હા.
અનેને આપડે રાખડી ઘરે બનાવશું ને તો આપણે ઊનમાં કેમ ગુથીયએ તેમ રાખડી એમાં પણ ગૂઠીને બનાવશું બહુ મસ્ત લાગે તે ને ચાલે બી તે રાખડી વધારે.
મેં તો એવી રાખડી જોઈ જ નથી ઊંનમાં ગૂંથીને બનાવે દવી તો
કઈ નઈ મેં તને બતાવવા મેં તને ફોટા મોકલા
હા મારા વોટસઅપ મેસેજ કરજે ફોટા મોકલ જે
હા હા પણ મેં તને શીખવા મને આવડતી છે. અંદર દાણા નાખીને મસ્ત ગૂથીને બનાવતો મને આવડતું છે.
કઈ મે તોખ સીખવા નની તું મને બનાયા આજ ને પ આખીરવાર નાયા કર
હા તું મેમ તારે બી તારે બનાવ અને વારી મારે મે મારે બનાવા.
નહીં મને બ જલ્દી આવડી નઈ રહી એટલે કઈ જ મને બનાઈ આપજે.
હા તારા નેટવર્કમાં નેટવર્ક ક્ષેત્રમાં નહીં મળે તો તારો અવાજ બહુ કટ થાય.
કેવું છે.
હા અ બીજો પોછાડ અવાજ બી હો કોઈ શાંત જગ્યા પર જા.
હા સાંંતે જુગ્યા પ જાઉું ઓકે.
હમ પછાડી કઈ અવાજ નહી આવે તેવું કર.
હા હવે.
હવે ક્લિયર અવાજ આવતો છે બીજો કોઈ અવાજ નથી આવતો ને આજુબાજુ કોઈ અવાજ છતો નથી ને.
ના ના ના થટો
કેમ કે ઓમઠો અવાજ કટ થાય ને આવે એના કરતાં સારો અવાજ સંભળાય ને સરખો
હા એ બી છે.
પવન નો બહુ અવાજ આવે લાગે
હા બાર એટલો પવન ફૂંકાતો છે કે વાતની પૂછવાનો
હા છે અમારી ઘરે બી એવું જ છે.
એટલો પવન આવતો છે ને વરસાદ પડતો નથી.
તાપ બી બો લાગે.
હા. એ ચાલની રક્ષાબંધન પર વાત કરીની
પછાડી અવાજ બહુ આવે તો કોઈ સાંઠ જગ્યા પર જા ને
હા હા હવે.
હા એક જગ્યા શાંતિ થી બેસી ને વાત કર
હમ તું ગ ન મે બોલ
હા.
હા.
આપણેે રક્ષાબંધન ની વાત કરતા હતા ને.
હા આપણે રક્ષાબંધન ની વાત કરતા હતા.
રક્ષાબંધન માં આપડે મીઠાઈ ન મેં શું કીધી હતી પેન્ડાલ લેવાની એમ જ કીધી હતી કે
હા કાંદા કા તો બરફી એ ચાલે
બર ફી બી બહુ મોંઘી મળે પેન્ડા જ સસ્તા મળે.
એવું છે જોય હવે બરફી કે બીજું કઈ કશે મળી જાય તો. સારું સિસ્ટમ
તને કઇ મીઠાઈ ભાવે
મને તો કાજુકતરી જ ભાવે.
હ મોટા માણસ ની મોટી પસંદ.
એવી છે.
ક પેન્ડા નિ ભાવે
આ હા ભાવે ને પણ બહુ ઓછા ભાવે.
હમ ચાલ ખબર એ તો તને કેટલા ભહ તે.
હમ. તું રાખડી બનાને રાઈટ વાળી નના છોકરા માટે ઘરે જ બનાને કે તે પછી માર્કેટ માં થી લાવાની
રે લાઈટ વાળી તો માર્કેટ માટે જ પડેને ઘરે કેટલા બનાવાની એ તો
હા એ બી છે.
પણ મારા ભાઈ બધા મોટા જ છે એટલે બધાને આવી સારી રાખડી બનાવ બાનવા પડશે.
ના મારા બે ભાઈ નાના છે નેરે તમારે રાઈટ વાળે રાખડી દવું પડશે.
હા. ત્યારે બહુું કઈ અવાજ બહુ કરે કઈ તારો અવાજ બહુ આવે.
અવ એ તો આવશે ઝરી
હમ, હમ. એવી રીતે અવાજ કરે ને, તો બરાબર અવાજ ની આવે તારો સરખો અવાજ.
એવું છે, અવે?
બઉ, તું બોલે ત્યા જ અવાજ આવે. તારા ફોનમાં કઈ પ્રોબ્લેમ લાગે.
ખબર ની, એમ તો મારા ફોનમાં સારો જ છે. નેટ ગમ બરાબર પકડતુ ની હશે એટલે
હન, અટકી-અટકી ને અવાજ આવે.
એવુ છે.
હમ.
હન, ચાલે જોયું દઉ.
હમ, નેટ-નેટ બરાબર પકડતું નથી.
હમ.
મારો અવાજ ક્લિયર આવતો છે ને તને?
હન, તારો અવાજ એકદમ ક્લિયર આવે છે.
હન, એટલે જ તારો અવાજ બઉ કટ થઈ થઈને આવે એટલે નેટવર્ક ઓછું થઈ ગયુ પૂરું થઈ ગયું લાગે, તારામાં નેટ.
ના, નેટ ટો શે, મારામાં.
હમ, ની અવાજ કટ થઈ ને આવે એટલે મેં કેહતી હતી.
હા, તાર મમ્મી-પપ્પા શું કરે?
કઈ ની પરવાટા છ. અ, મે શું કેતી હતી? અ આપડે કપડામાં ટું ટ્રેડીશનલ જ લાવાની એમ કેતી તી કે?
હન, મેં તો ટ્ર્રેડિશનલ જ લાવાની.
ઈ તીન હાડ આપડે યરિંગ કેવી પેરવાના?
અવે જોયે ને કેવી મલતી છે, એની સાથે કેવી સૂટ થાય. તે રીતે કરીએ.
હમણા પેલા એક ડાયમંડ વાળી યરિંગ બઉ ચાલે.
એવું કે એ તો મે જોયુ જ ની.
કાણે, આપડે પેલા માર્કેટ જાવ મે તન બતાવા.
હા, આપડે વલસાડ હાથે સાથે જ માર્કેટમાં જાશું. હમ, તારા
અ હેલો, કોલેજમાં કે જેવું ચાલતું શે તેવું જ વરી.
હા.
ચાલતું એટલે કેવું ચાલે કોઈ વાર લેકચર ચાલે કોઈ લેક્ચર ની ચાલે. કોઈ સર આવે ની, કોઈ મેમ આવે ની એવું જ વરી હવે હું કે, કોલેજ તો કેવી હોય?
હન, એવું જ વરી બધુ જ કૉલેજ જેવી
બંધુ જાતે જ કરવાનું સિલેબસ કોઈ દિવસ પૂરો જ ની કરે.
હા, ચાલ તો પસી
હા.